હલો.
હા પેલું એક્ઝિબિશન નું શું થયું મેં તમને કીધું ને જગ્યા જોવાની.
હા આવકાર હોલ લાગી ગયો છે એક્ઝિબિશન એક સ્ટોલ ના પા પાંચ હજાર ક્યાં છે કેટલા સ્ટોલ લગાવવાના હય આપણે
તા આપડે દસ સ્ટોલ લગાવવાનું વિચાર છે. બરાબર અને દરેક સ્ટોલમાં અલગ અલગ આઈટમ આપડે વેચીશું. એક સ્ટોલ એવો હશે કે આમાં બધું હશે. બાકી બીજા નવું સ્ટોલ છે ને એમાં અલગ અલગ વસ્તુ છે જેમ કે જીન્સ નો અલગ કુર્તાનો અલગ કુર્તી નો અલગ એવી રીતે પછી
કોરસેટ ને એનો રાખો કેમ કે અત્યારે એની ડિમાન્ડ વધારે છે
ખેલું
કો કોરસેેટ પછી કોરિયન પેન્ટ લેડીસ ના ટોપ એવા બધા સ્ટોલ રાખો એટલે એમાં છે ને અત્યારે પાજુ રથયાત્રા ગઈ હવે રક્ષાબંધન આવશે એટલે વેચાણ વધારે થશે
અનેન બલ બરાબર પેલું બેગી જીન્સ બે
ને વીમેન્સ ભી અલગ અલગ રાખવા છે ને
હમ
હા તો લેડીસ માં તો મને ખબર છે કે ભી બેગ જીન્સ આવે સિક્સ િકેટી આવે બોલ બેઠાવામાં આવશે એ પ્રમાણે બધી અલગ અલગ આવશે તો અમારા મે્યાનમાં કઈ આવશે એ તમે જોઈ લેજો
બરાબર અને ત્યાં બીજા માણસો પણ જોઈશે ને હેલ્પ માટે તો તમે કઈ નક્કી કર્યું છે કેટલા માણસો નક્કી થયા એવું ગઈ
હેલ્થ માટે એક સ્ટોર ઉપર બે જણા રાખીશું એક જણ બતાવેય ને એક જણ હેન્ડલિંગ કર કે ભ કોઈ કઈ ચોરી તો ન જ તુંને
હ અને એક પણ તોણે તોણેય તો એ હજુ એકાદ વ્યક્તિ જોશે કે પબ્લિકને હેન્ડલ કરવા પછી પેલાં બે જણા ધ્યાં બતાવવાના હશે ધ્યાન તો પછી એક હેન્ડલ કરવા જોઈશે ને બહાર ઊભા રહેવા માટે ત્રણવીસ
ત્રણ જણ રાખીશું તો એ પ્રમાણે પેમેન્ટ આપવું પડશે ને
હા તો પણ એ પ્રમાણે જેવું એરિયા છે એ પ્રમાણે છે ને તો જોઈશું આપણે બધું પણ ત્રણ તો જોઈશે બેજી તો કશું ના થાય
પેલા ત્રણ નહી રાખવાના એક જણ કેશ લે એક જણ વસ્તુ બતાવે બસ બે જ જણ રાખવાના બહ મોટા તો કઈ સ્ટોલ નથી એક નાના રૂમ જેટલો સ્ટોલ હશે લોકો એકલા હાવ લગાવે છે ત્રણ ત્રણ રોકીને આપડણે ખોટા પૈસા એક સ્ટોલમાં ત્રણ ત્રણ રાખીશું તો પછ દસ સ્ટોલમાં કેટલા જણ રાખવા પડશે એ પ્રમાણે જોઈ માણસ પેમેન્ટ કરવા જોશે પછી કઈ પ્રોફિટ ના બને તો તોલ રાખવાનો મતલબ નહીં
વાંધો નહી તો જોઈ લો બે બેજણ રાખો અને માલ બધો આવી ગયો છે આપણો કે બાકી છે જે મંગાવવાનો છે
અડધો વાય અડધો બાકી
બરાબર
તોલ ને તો હજી વાર છે
ઓકે એાટલે પાંચ હજાર કહેશે તો એટલે માલ આપણે જે ગોડાઉનમાં લેવાનો હતો ને એની વાત છે ત્યાંની નજીક પઢના આપનેમ
હા તોજી સ્ટોલ ને તો વાર છે વાર છે સ્ટોલ લગાવવાની તો વાર છે હજી દસ દિવસ છે આપણી પાસે
હમ્મ એ અને બીજા પાંચ હજાર રૂપિયા ક જ છે એમને એક સ્ટોલના.
હા પાંચ હજાર
તુબલા કરથન બેને હા વાંધો નહી જોવા દનું હા તો વાંધો નહી એમને કહેજો કે થોડા પૈસા ઓછા કરે થતા હોય તો એ સ્ટોલને અમારે દસ સ્ટોલ છે બોલો કોઈના દસ સ્ટોલ નથી, અમારે એકલાના જ દસ સ્ટોલ છે.
હા તો કરતા હશે તો પૂછી જઈશું જે એક બે હજાર ઓછા થાય આપડે તો.
હમ.
હ અને આ વખત એક યુનિક આઈડિયા આપણે પ્લાસ્ટિક બેગ નો પ્રતિબંધ છે ને આપડણે કાગળની બેગો લઈ આવીઈશ. બરોબર.
એટલે કાગળ ની સસ્તી બી પડશે. અને પ્રચાર બી થશે, પ્લાસ્ટિક બેન. પોલ્યુશન ફ્રી.
ઓકે. હા તો આંધો વું કરશો અને સાઈઝ પછી અલગ અલગ લાવ પડશેને એક જ મોટી સાઈઝ લાવશો ફૂલ સાઈઝ?
ના ના. એટલે જેમ જેમ જે અલગ અલગ આપણે સ્ટોર રાખીશું, જીન્સ ના કુર્તી પેન્ટના એ પ્રમાણે અલગ અલગ. એક એક સ્ટોલ માં એક જ વસ્તુ ધારો કે કુર્તી નો સ્ટોલ છે તો ખાલી કુર્તી જ. પછી એક સ્ટોલમાં કોર સેટ છે તો ખાલી કોરસેેટ, ખાલી જીન્સ અને ટોપ એ પેર એ છે ને એ ભેગા રાખીશું. એટલે એ પ્રમાણે થેલીઓ લઈ આવીઈશું.
હમ. એટલે જે પ્રમાણે વસ્તુ આવે એ પ્રમાણે બેગ જોઈશે ને એમ ક છું.
હા એટલે પણ
ધારો કે બઉુ એક સામટી મુટી લઈ આવીઈશું તો ભાઈ વસ્તુ નાની હશે તો માથે પડશે. એટલે એ પ્રમાણે નહી લાવવાનું સ્ટોલ પ્રમાણે લાવવાનું.
ઓકે, અને કલર કયો નક્કી કરે છે બેગમાં હાકી કે વ્હાઈટ?
ખાખી બસ એજ આવે છે, જે રેગ્યુલર ખાખી એમાં કલર માં પૈસા નાખવાની જરૂર નહી. જેમ બને એમ ખર્ચો ઓછો અનેને પ્રોફિટ વધારે એ રીતે કામ કરવાનું.
સારું વાંધો નહીં, અને તે આપણે જે
કરશે ને.
ટેમ્પ્લેટ છપાવવાના છે વિઝિટિંગ કાર્ડ છપાવવાના છે નવા. અને બીજી પ્લાસ્ટિકની બેગ પણ એ તો પ્લા પંગની તો છે જૂની પણ એક વપરાશ થાય તો ઠીક છે ન ત એટલી માઇક્રોનનું જે વધારે માઇક્રોન એટલે વાંધો ન આવે. ઓછા માઇક્રોન વાળી ને બંધ છે એના પેલી તો ચાલ છે કંપની વાળી તો.
હવે પ ટેમ્પ્લેટમાં આપ આપડે શું કરીશું પેલા તો ઘેર ઘેર નાખવા જેવું પડશે, કે ભાઈ એક્ઝિબિશન આવી લાગ્યું છે અમારા સ્ટોલ ની, આવકાર હોલ છે ત્યાં લગાયા છે. અને પછી જયારે આપણેે બેગ પેક કરીશું ને વસ્તુ આપીશું. જીન્સ કે પેંન્ટ એમાં બેગમાં એક મૂકી દઈશ, એટલે એ પ્રમાણે પ્રમોશન થશે.
પ્રચાર થશે ઓકે.
હમ.
વા ધોની વા ધોની. અને બીજા આ તમારા સર્કલમાં કોઈ છે કે ભાઈ જે ઘર બેઠા. આવી રીતે અ કપડાનું કઈક. કરી શકે પેકિંગ કેવું કઈ.
એ તો પૂછવું પડશે મારે વોટ્સએપ પરર મૂકી દઈશ, સ્ટેટસ. હા એટલે કોન્ટેકમાં તો આમ તો ઘણા છે પણ અત્યારે નામ યાદ નહી આવી રહ્યું.
એટલે જે આ લોકો આવી રીતે કરતા હોય ને વેન્ડર હોય ને એ લોકોને આપણે કોન્ટેક્ટ કરીએ તો માલ બધું આવે ને તો એ લોકો આપડે ગોડાઉન પર બોલાવી લઈએ. અ પેકિંગ કરાવડાવી દઈ આમ સારું એવું. તો વાંધો ના આવે એટલે. સારું ભી દેખાય ગોઠવવા માંય સારું. અને ઈઝી સેલ કરવામાં વાંધો ના આવે.
અને જથ્થાબંધ આપડે જથ્થાબંધ તમારે જોઈતું હોય તો. છે કોન્ટેક્ટ બે ચાર જણના અને સારું એવું એ લોકો જાતે બનાવે છે. મેન્યુફેક્ચરિંગનું પોતાનું છે એટલે સસ્તુ પડશે.
બરાબર કઈ જગ્યા છે.
ઘંટા ઘણમાં જ છે.
હમ બરાબર. હા તો વાંધો ને એમનો કોન્ટેક્ટ આપજો મને હું વાત કરીશ ઇ તો.
સારું નંબર તમને આપી દઈશ પછી. પ્રાઇસ શું છે ને આપણે પ્રોફિટ એડ કરીને કેટલી રાખે ફિક્સ જ રાખવાની એટલે ઉતારવાની રામાયણ બસો તો બસો પાંચસો તો પાંચસો એ રીતે.
બરાબર.
અને સ્કેનર પડ્યું આપણી જોડે સ્કેનર. બધા અત્યારે ઓનલાઈન વાપરે છે તો સ્કેનર બી જોઈશે.
હું. હા એ ગૂગલ સ્કેનર તો દરેક સ્ટોલ ઉપર એક એક મૂકવો પડશે બે બે મૂકી દઈશું. વાઘો ન‌ઈ. કને.
બીજું કઈ નવો કોઈ આઈડિયા આવે છે કે ભ આ રીતે આમ કરીશું તો પ્રોફિટ વધશે પ્રમોશન વધારે શે સર.
અને એ તો છે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર વોટ્સપ પર. અને પ્લેમ્પ્લેટ તો છે જ વિઝિટિંગ કાર્ડ છે. બસ. આ રીતે અ થશે અને એવું હશે તો એકાદ વખત ન્યુઝપેપર માં એડ આપી દઈશું.
પેપરમાં હા પેપર માં વધારે ફર્સ્ટ પેજ ઉપર આપી દેવાનું.
પેમ્પલેટ એ ન્યૂઝ ન્યૂઝપેપરમાં પેમ્પલેટ નાખી દોતો વાંધો ન આવે.
હા તો ઘેર ઘેર જવાની રામાયણ નહી ન્યુઝપેપર માં નાખી દેવાના. એટલે ન્યુઝપેપર તો બધા જોતા હોયજ ત્રણે પેપર માં આપી દેવાનું ગુજરાત સંદેશ ભાસ્કર.
હું હું હું બરોબર છે. અને. એક એવું હશે એક એનાઉન્સમેન્ટ કરાવી દઈશું ઓટોમાં એક વખત. એરિયા વાઇઝ કે ભાઈ આ જગ્યાએ એક્ઝિબિશન લાગેલો છે તો તમે. અ એક વખત મુલાકાત લો એમ એવી રીતે. અને જે શું કેહેવાય. પહેલા જે છોકરાઓ હતા. એ લોકો બધા રેગ્યુલર આવશે ને પછી રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે સુધી. સ્ટોલ ચાલુ રહેશે તો પેલા બેનર અને બધું લગાડવાનું પણ છે બોર્ડને.
સાઈન બોર્ડ ને એવું લગાવવાનું કહો છો.
સાઈનબોર્ડ એટલે હુડનમાં આવે ને પલ પટ્ટી વાળું પછી એમાં ટુબલાઈટ લગાવીઈાય એની પાછળ.
એવું બધું કરવાની ક્યાં જરૂર છે પણ એ લોકો લાઈટ તો પ્રોવાઈડ કરશે ને સ્ટોલ લગા લગાઇશુ. શૂડ
લાઇટ કરશે પણ આપડી આપણું જે. શોપ હશે શોપ નું નામ તો દેખાવું જોઈએ ને શોપનું નામ ના દેખા શું મતલબ. કે કયું શું નામ છે.
એવું જોઈ લઈશું અને મારા તો એવો જ વિચાર હતો કે પેલું. ટેબલ ની આગળ લઈને નાનું સારું પટ્ટી જેવું લગાવી ને નામ એવું લટકાવી દેવાનું. એવું કરી દેવાનું.
હા એટલે ટેબલ છે ત્યાં નીચે આવી રી બેનર લગાવી દોનું. ટપનો ભાગ છે ત્યાં આવી રીતે બાંધવું પડશે બે હજાર જેવું.
ટેબલમાં ના બાંધો તો ઉપર બાંધી દેવાનું.
હમ્મ, બરોબર એ રીતે. બ્રધરે દસ સ્ટોલના દસ કરવા પડશે એમાં, સાઇઝ લગભગ સાડા ચાર બાય આઠની સાઈડ લેવી પડશે.
હા તમારા કોન્ટેકમાં હશે ને બધા બેનર વાળા ગ્રોસર વાળા એમને કહી દેજો.
વાંધો ની. સારું તો જુઓ તમે પેલું એક મેં તમને કીધું ને જે છોકરાઓ હોય ફ્રી પેકિંગ માટે વેન્ડર અને આ બધું જો તમે જાહેરાત માટેનું વાત કરી લેજો જોઈ લેજો મેલા ભાઈનો મને નંબર આપી લેજો. સારું ચલો મળીએ પછી.
હા અને પેલું હું છે કેતી છોકરાઓને પછી કેટલામાં રાખવાના છે, પાંચસો રૂપિયા પર ડે?
હા એ સાડા ચારસો પાંચસો જે કે એનાથી વધારે નહીં.
હા તો વાંધો નહી ત્રણ દિવસ લાગશે સ્ટોલ.
વાંધો નહી સારું ઓકે ત્રણ દિવસ તો ત્રણ દિવસ. વાંધો નું જોઈએ શું થાય છે.
સારું પછી એવું હોય ઘરે એક વાર આંડો મારજો આપ બેસીને ડિસ્કસ કરી લઈશું. કઈ રીતે
ઓકે સારું ચલો મળીએે ઓકે ઓકે.